હલો, !
હલો,
હેલો મિત્ર મારો અવાજ આવી રહ્યો છે?
હા, મિત્ર આવી રહ્યાયો છે.
હ શું કરો છો હવે તમે?
કઈ નહી હવે હું ફ્રી જ બેઠો છું.
જમવાનું થઈ ગયું.?
હા, મિત્રો જમી લીધું. તમે જમી લીધું?
હા હા તો? તમે કેમ છો? કેમ છો મજામાં છો કે?
હા, મિત્ર હું મજામાંજની તબિયત પાણી પણ બધું સારું. તમે સારા છો? ઘરે પણ બધા સારા છે.
તો તમે હવે ભણતા છો કે?
હા, મિત્ર હવે હું કોલેજ કરું છું અને કોલેજ ના ત્રીજા વર્ષમાં સૌ.
હા હ, તો આજે આપણે સ્વ પોતાનું મહત્વ એના વિશે થોડી વાત કરશું, તો તમે મને તમારા થોડોક સાથ આપશો?
હા, મિત્રો ચોક્કસ.
હા હા, તો સ્વચ્છતાનું મહત્ત્વ‌. માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, એના વિશે થોડું આપણે થોડી ચર્ચા કરીશું, આજે તો સૌ પ્રથમ એક સુંદર વિચાર યાદ આવે છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે કે જયા સ્વચ્છતા હોય છે, ત્યાં સુખ. સમૃદ્ધ, આરોગ્ય અને શાંતિનો વસવાટ હોય છે. સ્વ સ્વચ્છતા માત્ર શરીર. રાખવાનું નથી, પરંતુ સ્વચ્છતા એટલે શરીરની સ્વચ્છતા, મનની સ્વચ્છતા. ઘરની સ્વચ્છતા, શાળાની સ્વચ્છતા. ગામ શહેરની સ્વચ્છતા અને પર્યાવરણની સ્વચ્છતા. આ બધી બાબતો મળીને સ્વસ્થ અને સુખી જીવન બનાવે છે. માનવ જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મોટું મહત્ત્વ હશે. જો આપણે સ્વચ્છ રહીએ તો. અનેક રોગોથી બચી શકીએ છીએ, ડોક્ટરો પણ કહે છે, ઘણી બધી બીમારીઓનું કારણ ગંદકી છે. મચ્છરો, માખીઓ અને જીવજંતુઓ. ગંદકી માંથી પેદા થાય છે અને ડેન્ગ્યુ, મેલેરિયા વગેરે જેવા ના કારણે બીમારીઓ ફેલાવે છે. જો આપણે આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીએ તો. આ રોગોથી બચી શકીએ છીએ. વ્યક્તિગત પણ સ્વચ્છતા રાખવી એટલી જ જરૂરી છે. દરરોજ સ્નાન કરવું, સ્વચ્છ કપડા પહેરવા. સમય સર હાથ ધોવા. નખ કાપવા, દંત સાફ કરવા અને શુદ્ધ પાણી પીવું. એ સારી આદતો છે. આ આદતો આપણને તંદુરસ્ત રાખે છે. અને આત્મવિશ્વાસ પણ વધારે છે. ઘરની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે. ઘર સાફ હશે, તો પરિવારના સભ્ય સ્વસ્થ રહેશે. ઘરમાં કચરો ના ભેગો થવા દેવો, ભીનો અને સુકો કચરો અલગ કરો. સમયસર કચરા નો નિકાલ કરવો જોઈએ. તેથી આપણે ખુબ જ સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ. તો તમે તમારા વિચારો મને થોડું કહેશો?
હા મિત્રો તમારી વાત સાચી છે. સ્વચ્છતા આપણા જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે. સ્વચ્છ રહેવાથી શરીર તંદુરસ્ત રહે છે. અને ઘણા રોગોથી પણ બચી શકાય છે. અને સ્વચ્છતા- વ્યક્તિ નહીં, પરંતુ ઘર, શાળા કાર્યસ્થળ અને આસપાસના વાતાવરણ માટે પણ એટલી જ જરૂરી છે. વ્યક્તિ સ્વચ્છતા માટે દરરોજ સ્નાન કરવું, હાથ સાબુથી ધોવા, દાંત સાફ કરવા. સ્વચ્છ કપડાં પહેરવા અને નખ નિયમિત કાપવા જોઈએ. આ સારી તેવા આપણને બીમારીઓથી બચાવે છે. અને આસપાસની સ્વચ્છતા પણ એટલ જ મહત્વપૂર્ણ છે. કચરો કચરા પેટીમાં નાખવો પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. અને જાહેર સ્થળોને ગંદા ન કરવા જોઈએ. સ્વચ્છતા સ્વચ્છ વાતાવરણ માં રહેવું. વધુ આનદાયક અથવા સ્વાસ્થ્યવર્ધિ હોય છે. ભારત સરકાર નું સ્વચ્છ ભારતીય અભિયાન પણ દેશનું સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવ્યુ. છે આ અભિયાનમાં દરેક નાગરિકો નો સહકાર જરૂરી છે. અને સ્વચ્છતામાં એ માત્ર સારી આદત નથી પરંતુ એક જવાબદારી છે.
જો દરેક વ્યક્તિ પોતાનું ઘર અને આસપાસનું વાતાવરણ રાખે તો આપણો દેશ વધુ સુંદર. સ્વસ્થ અને વિકાસશીલ બની શકે છે સ્વચ્છતા ત્યાં પ્રભુત્તા છે. આ કહેવત આપણને સ્વચછ રહેવાની પ્રેરણા આપે છે. આપણે જોઈએ તો આપણા ઘણા બધા એવા- મોટા મોટા શહેરોમાં કે એવા પ્રવાસ ના સ્થળો પર પણ ઘણો બધો હોય છે તો ત્યાં પણ આપણે સ્વચ્છતા રાખવાની જરૂર છે. અને આપણે જેટલું સ્વચછ રાખીએ એટલું- આપણને આપણા શરીર માટે પણ સારું છે. અને આપણા પરિવાર માટે પણ સારું છે કારણ કે- આપણી સ્વચ્છતા- ના અંદર ના રાખીએ તો ઘણા બધા રોગો થઈ શકે છે. ડેન્ગ્યુ મેલેરિયા જેવા ટાઈફોઈડ. જેવા ઘણા બધા રોગો થઈ શકે છે. શખર આપણે બની શકીએ. તો એનાથી બચવા માટે આપણે વિશેષ સ્વચ્છતા રાખવી જોઈએ. અને જે સ્વછતા - અમુક જે પ્રોગ્રામો થાય છે ત્યાં પણ આપણે સ્વચ્છતા વિશે જાણ કરવી જોઈએ કે આપણે સ્વચ્છ કેવી રીતે કેવી રીતે રાખવી એ સ્વચ્છતા રાખવી માટેત્ર નગરપાલિકા કે- જે સફાઈ કર્મચારીઓ છે એમનું જ નહીં પરંતુ આપણા બધાની ફરજ બને છે તો એને આપણે સારી રીતે. સફાઈ કરવી અને સ્વચ્છ રાખવું એ આપણે કાળજી રાખવી જોઈએ. તો શું મિત્ર તમારા બાજુ પણ એવા શહેરો છે કે ગામડાઓ છે જ્યાં- સ્વચ્ સ્વચ્છતા વધુ ના હોય અને- વધુ ગંદકી ફેલાતી હોય એવું કઈ શહેર છે.
એવું તો નથી મિત્ર કારણ કે- હું પણ ગામડામાં જ રહ છું એટલે ગામડું કેવું ચોખ્ખું હોય છે એ તમને ખબર જ છે. તો તમે કીધું તેમ કે- ની સ્વચ્છતા પણ એટલી ખુબ મહત્વ સે.
સ્વચ્છ વર્ખંડ માં અભ્યાસ કરવાની મજા આવે છે. ગંદી શાળામાં વિદ્યાર્થી ન ધ્યાન ભટકે છે. અને રોગો ફેલાવાની શક્યતા વધે છે. તેથી દરેક વિદ્યાર્થી એ પોતાની શાળા ને સ્વચ્છ રાખવાની જવાબદારી લેવી જોઈએ. એમ જોવા જઈએ તો સ્વચ્છતા આપણા જીવનને જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ સે. સ્વચ્છતા એટલે માત્ર શરીર નું સાફ રાખવું નહીં પરંતુ આપણું ઘર પર્યાવરણ પણ સ્વચ્છ રાખવું સ્વચ્છતા એ સારી આદત છે. જે આપણા જીવનને સુંદર અને આરોગ્યપ્રદ બનાવે છે સ્વચતા અને આરોગ્યનો ખૂબ જ નજીકનો સંબંધ સે ગંદકીના કારને અનેક પ્રકારના જીવ જીવાણુઓ અને રગો ફેલાવનારા તત્વો જન્મે છે. જો આપણે સ્વચ્છતા રાખીએ તો તે ઘણા રોગોથી બચી શકીએ સે દરરોજ સાબુથી હાથ ધવા તમે કીધું જ હ તુ શુદ્ધ પાણી પીવું, સ્વચ્છ ખોરાક લેવો, દાંત સાફ કરવા અને શરીરની સફાાઈ રાખવી એવી નાની નાની બાબતો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે એમ જોવા જઈએ તો આજના સમયમાં લકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બની રહ્યા છે કારણ કે સ્વસ્થ સારું હશે તો આપણે શિક્ષણ નોકરી અને જીવનના અન્ય સેત્રોમાં સફળતા મેળવી શકશુ તેથી સમાજ સ્વસ્થ સ સમાજ સ્વસ્થ હશે તો લોકોનું જીવન પણ સારું રહેશે રસ્તાના બગીચા જાહેર સ્તઓ અને સાવમાં ગંદકીના ઘણી વખત લોકો પોતાની પોતાની જગ્યાએ સફાઈ રાખે સે પરંતુ જાહેર સ્તરએ કચરો ફેંકીસ આ ખોટી ટેવ ટેવ સે જ્યાં આપણે રહીએ સે ત્યાં આખું વાતાવરણ આપણું જ છે એમ જોવા જઈએ તો સ્વચ્છતા માત્ર-માત્ર મનુષ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રકૃતિ માટે જરૂરી છે. વધતું પ્રદુષણ, પ્લાસ્ટિક નો વધુ ઉપયોગ અને કચરાનો ખોટો નિકાલ પર્યાવરણને ખુબ નુકસાન પહોંચાડે છે. તેથી આપણે વૃક્ષો વાવવા, પાણી બચાવ પ્લાસ્ટિકનો ઓસો ઉપયોગ કરવો, અને કચરા નું યોગ્ય વ્યવસ્થાપન કરવું એ પર્યાવરણની સ્વચ્છતા માટે જરૂરી પગલા છે. તેથી વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય સી જો વિદ્યાર્થીઓમાં અવસ્થતા સારી ના હો હોવાથી અને ટેવો પણ ના હોવાથી આવનારી પેઢી પણ સ્વચ્છ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનશે. વિદ્યાર્થીઓ પોતાની શાળા સ્વચ્છ રાખી શકે મિ ત્રો પરિવારને સ્વચ્છ રાખતાં માટે પ્રેરણા આપી શકીએ. જો દેશના નાગરિતો નાગરિકો સ્વચ્છતા, સ્વચ્છતા પ્રત્યે જાગૃત હોય તો દેશને ઝડપથી વિકાસ કરે. અને સ્વચ્છ શહેરો અને આરોગ્ય તથા અર્થતંત્ર માટે લાભદાયક છે. એમ જોવા જઈએ તો આપણે મિત્ર સ્વચ્છતા પ્રત્યેના પ્રત્યે ઘણા બધા સંકલ્પ લેવા જોઈએ. તો તો આપણે કચરો યોગ્ય જગ્યાએ નાખશું. આપણા ઘરની અને આસપાસની સફાઈ રાખશું. પાણી અને કુદરતી સંસાધનોનું બગાડ નહીં કરીએ. અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરશું. તો મિત્ર હું અંતમાં એટલું જ કહીશ કે સ્વચ્છતા એ સારા જીવનની ચાવી છે, સ્વચ્છતા હશે તો આરોગ્ આરોગ્ય રહેશે, આરોગ્ય હશે તો ખુશી રહેશે અને ખુ શી હશે તો જીવન સફળ બનશે તો તમે કિમતી તમારો સમય આ પ્યો એના બદલ હું તમારા આભાર માનું છું.
તમારો પણ આભાર.
ચાલ તો મળીએે.
હા.